હ કેમ છો, નમસ્કાર
નમસ્કાર કેમ છો, તમે
આજે આપણે ધાર્મિક સ્થળોની મુસાફરી વિશે વાત કરીએ
ઓહ, હા આ ખૂબજ રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિષય છે.
ભારતમાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે.
હા અને દરેક રાજ્યમા, અલગ અલગ પ્રસિદ્ધ મંદિરો મસ્જિદો ગુરુદ્વારા અને ચર્ચ પણ જોવા મળે છે.
લોકો આ સ્થળો એ દર્શન કરવા જાય છે.
હા, અને કેટલાક લોકો તો પ્રાર્થનામા બાંઘી પણ જાય છે. અને કેટલાક લોકો સંસ્કૃતિ જાણવા માટે પણ, જાય છે.
ફરી ઘણા વર્ષોથી ચાલતી પરંપરા છે.
હ અને તમને ખ્યાલ હશે, નાના થી મોટા સુધી બધા લોકો તેમા ભાગ લેતા હોય છે.
મુસાફરી કરતા, કરતા નવા સથળો જોવાની તક મળે છે.
અને ત્યાંની બોલી રીત રિવાજ અને પરંપરા પણ જાણવા મણે છે.
ભારતની વિવિધતા આ મુસાફરી દ્વારા સારી રીતે સમ જાય છે.
હા અને એક રાજ્ય થી, બીજા રાજ્ય સુધી ઘણો ફરક જોવા મળે જી
કેટલાક ધાર્મિક સ્થળો પહાડ ઉપર આવેલા હોય છે.
હા અને કેટલાક નદીના કિનારે આવેલા હોય છે.
કેટલાક સ્થળો જંગલ વચ્ચે પણ આવેલા હોય છે.
હા તમે સાચચી વાતતી આ બધા સ્થળોનું પોતાનું અગજ મહત્વ હોય છે
સવારે દર્શનનો, અલગ જ માહોલ હોય છે.
હા, અને ઘંટ નો અવાજ અને પ્રાર્થના નું વાતાવરણ શાંતિ આપે છે.
કેટલાક સ્થળો, એ રોજ હજારો લોકો આવે છે.
સાચી વાત છે, અને કેટલા કેટલા જગ્યાએ દર્શન કરવાનું લાવવું પણ લે છે.
મુસાફરી માટે પહેલાથી તૈયારી કરવી જોઈએ
હ, અને મુસાફરી નો ભાર અને સમય પહેલાથી નક્કી કરવોજ જોઈએ
જરૂરી વસ્તુઓ સાથે લેવાની પણ જરૂર હોય છે.
હા, જેમકી પાણી દવા અને જરૂરી કાગળ સાથે હોવા જ જોઈએ
સ્વસ્ થતાનુ, પણ ધ્યાન રાખવું જોઈએ
હા, જ્યા ત્યા કચરો ફેકોવો તો ના જ જોઈ
ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવી બધાની ફરજમાં આવે છે
હલો હેલો અવાજ આવે છે
જો ધાર્મિક સ્થળોની ઈમારતો પણ ખુબ જ સુંદર હોય છે અને જૂની કોટાણી અને કળા કૃતિતિઓ પણ જોવા મળે છે
હ
કેટલાક મંદિરો હજારો વર્ષ જૂના હોય છે તેમાં ઇતિહાસની. ઘણી માહિતી પણ મળી છે હા આવ્યો અવાજ
હા આવ્યો
હા બોલો
ધાર્મિક સ્થળોની ઈમારતો પણ ખૂબ સુંદર હોય છે
સાચી વાતછી જૂની કોટણી અને કળાકૃતિઓ પણ જોવા મળી છે
હ છે
હેલો હલો તમને ખ્યાલ હશે કે કેટલાક મંદિરો હજાર વર્ષ જો ચૂલા પણ હોય છે
એ છે આમાં ઇતિહાસની ઘણી પણ મળે જ દર્શકો ઘણી રસપ્રદ વાત
સાચી વાત છે હલો
અને ધાર્મિક સ્થળો એ જવાનો આનંદ ખુબ જ સરસ હોય
કેટલાક સ્થળો એ મોટા મેળા ભરાય છે
અને ત્યાં ઘણા લોકો એક સાથે ભેગા થાય છે.
ત્યાં સ્થાનિક વસ્તુઓ પણ મળતી હોય છે
હા જેમ કે હાથથી બનાવેલી વસ્તુઓ લોકો ખરીદે છે પી.
વરસાદીનું પણ ઘણું મહત્વ હોય છે.
લોકો શ્રદ્ધા થી પ્રસાદ ગ્રહણ કરે છે
ધાર્મિક સ્થળોએ સ સેવા બવા સેવાભાવ પણ જોવા મળે છે હ
અને ઘણા લોકો તો નિસ્વારથ ભાવે સેવા આપે છે
કેશ લ સ્ટાર
સાચી વાત છે તમારી હલો
હલો.
હા બોલોને
અ આ એક સુન એકતાનો સુંદર સંદેશ આપે છે
હા જેથી ભેદભાવ વગર બધા સાથે રહે છે
મુસાફરી કરતા સમયે પ્રકૃતિ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ
હા ઝાડ અને નદીને નુકસાન ના પહોંચાડવું જોઈએ.
ઘણા ધાર્મિક સ્થળો હરિયાળા વિસ્તારમાં આવેલા હોય છે.
ત્યાાનુ વાતાવરણ ખૂબ જ શાંત હોય છે
પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળે છે
અને તમને ખ્યાલ હસે સવારનો સમય ખાસ સુંદર લાગે છે
કેટલાક સ્થળોએ મોટા તળાવ પણ હોય છે
અને તમે જોયું હશે કેટલાક સ્થળો એ તો પવિત્ર કુંડ પણ હોય છે
આ સ્થળો સાથે ઘણી જૂની કથાઓ જોડાયેલી હોય છે
લોકો તો આ કથાઓ રસથી સાંભળે છે
ધાર્મિક મુસાફરીથી ઇતિહાસ જાણવા મળે છે
હા સંસ્કૃતિ પણ વધુ સારી રીતે સમજાય છે
તેમાં નવા સ્થળો અને
નવી માહિતી મળે છે સાચી વાત છે મુસાફરી દરમિયાન સમય નું પણ ધ્યાન રાખવું જોઈએ
દરેક સ્થળને શાંતિથી એવું તો યોગ્ય નથી
સાચી વાત છે જેથી ઘીરજ થી મુસાફરી કરવાથી વધુ ને વધુ આનંદ મળે છે
કરી
હલો
હલો
એટલે બધું
હવે ધાર્મિક સ્થળોની મુસાફરી વિશે વધુ વાત કરીએ
હા ચોક્કસને.
ભારતમાં દરેક દિશામાં અલગ અલગ ધાર્મિક સ્થળો આવેલા છે.
હા જમ કે મંદિર હો મસ્જિદ હો ગુરુદ્વાર ઘણું બધું આવ્યું છે.
કેટલાક સ્થળો પહાડની ટોચ પર આવેલા હોય છે.
હા જેથી યાત્રાઓને યાત્રાળુ ને વર્ષે દર્શન કરવા પણ જાય છે
કેટલાક લોકો સવારે વહેલા મુસાફરી શરૂ કરે છે
જેથી પૂર્વક દર્શન પણ થાય છે
મુસાફરી કરતા સમયે નું પણ ધ્યાન રાખવું જોઈએ
હા તમે ત્યાં કચરો કે કશું પણ ફેંકવું ના જોઈએ ઈ સાચી વાત છે
ઘણા ધાર્મિક સ્થળો હરિયાણા વિસ્તારમાં આવેલા હોય છે
હા જેથી આપણને એકદમ સ તાજગી અનુભવાય છે
પક્ષીઓનો મધુર સવાર અવાજ સાંભળવા મળે છે.
હા એટલે આપડું મન એકદમ શાંત રહે છે અને ખુબ જ મજા આવે છે
હા ફરી મળીશું આપડે.
ચોક્કસ આભાર.